કેમ છો મજામાં.
હા, મજામાં તમે કેમ છો?
બસ મજામાં તો આજે આપણે વિદ્યાર્થી જીવન વિશે થોડી ચર્ચા કરીએ કારણ કે ઘણા લોકો કહે છે કે વી વિદ્યાર્થી જીવન એ અ જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. તમે શું માનો છો?
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી વિદ્યાર્થી જીવન એ જીવનનો એવો સમય છે કે આમ જેમાં વાવવામાં આવેલા સંસ્કાર, જ્ઞાન અને મહેનતના બીજ ભવિષ્યમાં સફળતાનું એક મોટું વૃક્ષ બની શકે છે. અને આજનો વિદ્યાર્થી આવતીકાલ નો વૈજ્ઞાનિક, શિક્ષક ડોક્ટર, ખેડૂત, ઉદ્યોગપતિ અને દેશનો જવાબદાર નાગરિક પણ હોય શકે છે.
હા, એ તો તમે સાચી વાત કીધી. કારણ કે અ તમે જેમ કીધું એમ કે વિદ્યાર્થી જીવન એ શીખવાનો નવા અનુભવ મેળવવાનો અને ભવિષ્ય માટે મજબૂત પાયો મજબૂત પાયો તૈયાર કરવાનો સમય છે આ સમય એવો છેકે અ વિદ્યાર્થી જે વિદ્યાર્થી જીવન હોય એ સમય એવો છે કે વિદ્યાર્થી પર કોઈ દબાણ નથી હોતું. કારણ કે જુઓ ને આપણી પાસે જુવાનીમાં જે છે આપણી પાસે સમય ઓછો હોય ગડપણમાં આપણી પૈસા અ પૈસા ઓછા હોય પછી બાળપણમાં સોરી બાળ માં આપણી પાસે પૈસા ઓછા હોય પછી ઘડપણમાં તો આપણી પાસે શારીરિક શક્તિ જ ઓછી હોય એમાં તો કોઈ થઈ ના શકે પરંતુ વિદ્યાર્થી જીવન એક એવો સમય છે જ્યાં તમારી પાસે આઝાદી હોય તમારી પાસે પ્રયોગો કરવાની આઝાદી હોય તમારી પાસે નવું શીખવાની આઝાદી હોય તમારી પાસે અ એવી આઝાદી હોય કે અ તમારી કોઈ દબાણ ન હોય કે તમે આ ક્ષેત્રમાં જશો તો તમને આ નુકસાન થશે તમે આ ક્ષેત્રમાં જશો તો તમને આ નુકસાન થશે તમે વ્યવસાય કરશો તો તમને નહીં થવા દે તમે બિઝનેસ કરશો તમે જોબ કરશો તો તમને નહી થવા દે. તમારી પાસે પ્રયોગો કરવાની છૂટ હોય આઝાદી હોય તો આ સમયે જે છે એક માણસે પાઈ એ છોકરો હોય કે છોકરી એને જોવું જોઈએ કે એની લિમિટ્સ કઈ છે એને જોવું જોઈએ કે કેટલી સુધી જઈ શકે છે. અને આ વિદ્યાર્થી જીવનમાં માત્ર પુસ્તકોનું જ્ઞાન જ નહીં, મેળવાનું પરંતુ શિસ્ત સમય ન આયોજન, જવાબદારી અને સંસ્કારો પણ મેળવવાના અને આ સમયે વિદ્યાર્થી જે બાબતો શીખે છે, ને એને આખી જિંદગી ભર યાદ રહે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થી જીવન માત્ર પરીક્ષા પાસ કરવા માટે હોતું નથી. આ સમય દરમિયાન આપણે વ્યક્તિત્વનો ઘડવાનો પછી મૂલ્યો શીખવાનો, સપનાઓ જોવાનો, અને ભવિષ્ય ન મજબૂત પાયો નાખ વાનો સમય છે. અને વિદ્યાર્થી જીવન આપણને શીખવાનો સમય છે. આ સમય દરમિયાન આપણેે જ્ઞાન મેળવવાનું શીખવે છે, નવી કુશળતાઓ શીખવે છે. સારા સંસ્કારો અપનાવવા શીખે છે, અને પોતાના ભવિષ્યની તૈયારી કેવી રીતે, તે કરવી એ પણ શીખવતું હોય છે. અને વિદ્યાર્થી જીવન સમગ્ર જીવનનો આમ પાયો છે. આ સમય દરમિયાન આપણે વિચારવાની જે શક્તિ છે, એમાં ઘણો વિષ વા અ વિકાસ થતો હોય છે, આપણા આત્મવિશ્વાસ માં વધારો થતો હોય છે. આપણી નિર્ણય લેવાની જે ક્ષમતા છે, એમાં વિકાસ થતો હોય છે. અને આપણા જે જીવનના મૂલ્યો છે, એ પણ આપણને સમજાય છે. જે વિદ્યાર્થી આમ જીવનમાં મહેનત કરે છે, તે ભવિષ્યમાં આમ આગળ જ તા વધુ સફળ પણ બની શકે છે.
હા એ તો એ તમે સાચી વાત કીધી, કે વિદ્યાર્થી જીવનમાં જો મહેનત કરી લઈએ, તો આગળ જે છે. આપણને એ કોઈ તકલીફ નથી, થતી આગળ સફળતા જ મળે છે. એમ અને અભ્યાસ તમે કહું, એમ કે ખાલી અભ્યાસ પર જ ધ્યાન નહી, આપવાનું ઉપરાંત જે પ્રોજેક્ટસ હોય પ્રેઝન્ટેશન હોય, રમત ગમત હોય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, અને નવી નવી કુશળતા શીખવાની જરૂર પડે છે. હવે પેલ્લા કેવું હતું, કે પેલ્લા તમને ડિગ્રી ના આધારે જોબ મળી જતી હતી. પણ અત્યારે એવું નથી, હવે અત્યારે જે છે યુગ બદલાઈ રહ્યો છે. અત્યારે એ આઈ નો જમાનો છે, અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે. અત્યારે કમ્યુનિકેશન સ્કીલ્સનો જમાનો છે, તો જો તમને ખાલી ચોપડયું જ્ઞાન હશે કે તમને ખાલી પુસ્તકનું જ્ઞાન હશે તો તમે ક્યાંય નઈ ચાલો. પન જો તમને બધા તરફનું જ્ઞાન હશે તો તમે એક જગ્યાએ નઈ તો બીજી જગ્યાએ તો ચાલી જ જશો. તમારે ફક્ત અ જે માર્ક્સ જે છે તમારી રિઝલ્ટમાં એ હવે લોકો નથી જોતા. હવે લોકો જુએ છે તે કે તમે ગ્રુપ કાર્ય કેવી રી તના કરી શકો, હવે લોકો જોય છે કે તમે સામે વાળા માનસને કન્વિન્સ કેવી રીતના કરી શકો તમે તમારી વાત પ્રેઝન્ટેબલ વેવ માં કેવી રીતના તમે મૂકી શકો. તો એ બધી સ્કીલ જે છે એ ખૂબ જરૂરી છે અને સૌથી વધારે જે બીજી એક સ્કીલ શીખવાની જરૂર વિદ્યાર્થી જીવનમાં એ છે ધૈર્ય કારણ કે સફળતા એક બે દિવસમાં નથી મળતી સફળતા મળે છે. વર્ષોની મહેનત થી તો એ વર્ષો દરમિયાન તમારે એ કનું એક કાર્ય રિપીટ કરવાનું છે, તો એના માટે ધીરજની જરૂર પડે છે. અને અ જો વિદ્યાર્થી જીવનમાં આપડે મહેનત કરી લઈએ તો તમે કીધું એમ આગળ સફળતા મળે છે. તો જો વિદ્યાર્થી સમયસર અભ્યાસ કરે આરામ કરે અને અન્ય પ્રવુત્તિ માટે પણ સમય ફાળવે તો તે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકતો હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને વિદ્યાર્થીના જીવનમાં તો શિસ્ત નું પણ આપણે કહીએ તો મહત્વ ઘણું હોય છે કે શિસ્ત વગરનું જીવન વિદ્યાર્થીના આમ જીવન દિશા વગરની નાવ જેવું છે આપણને આમ સી થતું હોય છે કે આપડે સમયસર વહેલા ઉઠવું જોઈએ. આપડો જો નિયમિત અભ્યાસ છે એ કરવું જોઈએ અને આપડી ભનવાને લઈને જે જવાબ દારીઓ છે એ નિભાવવી જોઈએ અને જે નિયમો છે એનું પન પાલન કરવું જોઈએ. શિસ્ત જો આપણે શિસ્તતા પૂર્વક જીવીશું તો ફરી આગળ જ તા આપડે સફળ થઈ શકીએ છીએ અને સાથે સાથે તમે જુઓ તો સમયનું પણ એટલું જ મહત્ વ હોય છે. કે વિદ્યાર્થી માટે સમય આમ સૌથી મોટી સંપત્તિ હોય છે આપણે સમયનો યોગ્ય રીતે ઉ પયોગ કરવો જોઈએ અભ્યાસમાં આપણને સફળતા અપાવે છે. પછી તણાવ આપણો ઓછો કરે છે, આપણામાં આત્મવિશ્વાસ વધારે છે. આજનું એક કલાક ભવિષ્યની આ મોટી સફળતા પણ બની શકતી હોય છે. ઘણા લોકો વિદ્યાર્થી એવા હોય છે કે એ સમયને યોગ્ય રીતે આયોજન નથી કરતા અને પોતાનો સમસ સોશિયલ મીડિયા કે અન્ય પ્રવૃત્તિઓમાં બગાડતા હોય છે તો આપડે સમયનું મહત્ વ સમજવું જોઈએ વિદ્યાર્થીએ જીવનમાં
વાત કીધી કેવાય ને કે સમય જે એક વખત ગયો પછી પાછો નઈ આવે એમ તમારે સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને અમુક વાર વડીલો કેતા હોય છે. કે અમે તો સમય બરબાદ કર્યો છે તો પન તમે ન કરો ત્યારે આપડે કેવાય ને કે જીનયસ એ કેવાય જે બીજાની ભૂલો માંથી શીખે તો આપણે શીખવું જોઈએ કે આપડે પણ સમય જે છે. એ અ વ્યર્થ ન કરવો જોઈએ. અને જે શિક્ષકો જે છે આપણા વિદ્યાર્થી જીવનમાં આપણને મળે છે. એ માત્ર પાઠ ભણાવતા નથી પરંતુ જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન પણ આપે છે. તેઓ વિદ્યાર્થીઓને યોગ્ય દિશા બતાવે છે અને તેમની પ્રતિભાને ઓળખવામાં મદદ કરે છે માતા પિતા અ શિક્ષકો આ બધાજે વિધાર્થી જીવનમાં હોય છે. એ એક એમના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. એ એમને જો વિદ્યાર્થી ભટકે તો એમને સાચો રસ્તો તો દેખ દેખાડે છે માતા પિતા બાળકોને શિક્ષણની તક આપે છે કારણ કે ત્યારે જોઈએ આપડે
ત્યારે જોઈએ આપડે
ની ફીસ કેટલી બધી વધી ગઈ છે. તેમ છતાં માં બાપ પૂરતા પ્રયત્નો કરે છે કે એમનું બાળક ભણે એમને ભણવા માટે પ્રોત્સાહન આપે છે અને મુશ્કેલ સમયમાં પણ જોડે ઊભા રહેે છે. એમને હિંમત આપે છે અને એક એમ વાત કરીએ કે ખાલી સારા માર્ક્સ જરૂરી છે તો ના ખાલી સારા માર્ક્સ મહત્વના નથી પરંતુ તેની સાથે સારો સ્વભાવ ઈમાનદારી આત્મવિશ આત્મવિશ્વાસ સંવાદ કૌશલ્ય અને સર્જનાત્મક પણ સર્જનાત્મકતા પણ એટલી જ જરૂરી છે. હવે ખાલી મેં ક મે આગળ કહ્યું એમ કે ખાલી રિઝલ્ટના માર્કસ પર બધું આધારિત નથી જો તમારામાં ઈમાનદારી નહીં હોય જો તમે તમારાથી મોટા કે નાનાનુ તમે રિસ્પેક્ટ નહી કરી શકતા હોવ જો તમારા માં આત્મવિશ્વાસ નહીં હોય તો તમે જે છે એ કોઈ પણ ક્ષેત્રમાં નહી ચલો અને હવે મેં કહ્યું એમ કે આજકાલ તો ટેકનોલોજી પણ વધી ગય છે. તો વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ડિજિટલ લાઇબ્રેરી શૈક્ષણિક વિડીિયો અને વિવિધ એપ્લિકેશન દ્વારા સરળતાથી અભ્યાસ કરી શક કે છે પહેલા એવું નતું પહેલા જે હતું વિદ્યાર્થીઓને અ તમારે કોલેજ કે સ્કૂલમાં જ ઓફલાઈન શિક્ષણ જ મેળવવું પડતું હતું. અને એક જ એક જ શિક્ષક હોય એક જ વિષય માટે તો જે વિદ્યાર્થી હોય એને ન જો ઈનકેસ ન સમજાય એ શિક્ષક નું શિક્ષણ તો એની પાસે કોઈ ઓપ્શન નહોતો યા તો એ ફરી પૂછે યા તો પોતાની જાતે ચોપડીઓ ફેડીને બધું કરે પણ હવે એવું નથી રહ્યું હવે તો ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ થઈ ગયું છે ઓનલાઈન શિક્ષણમાં તમને જે વિષય જોઈએ છે તમે એના વિશે ભણી શકો કો છો તમારે જે શિક્ષક પાસેથી જે રીતે શીખવું છે તમે એ રીતે શીખી શકો છો. તો શિક્ષણ હવે સરળ અને સસ્તું થઈ ગયું છે. તો એ વિદ્યાર્થી એ સમજવું જોઈએ કે વિદ્યાર્થીને એક એવી મોટી તક મળી છે. કે કેહેવાય ને કે સાગર મળ્યું છે એ સાગર માંથી તમે જેટલું ઉલેચી શકો એ જે જ્ઞાન છે એટલું ઉલેચી શકવું હોય તમારે ઉલેચી લેવું જોઈએ. કારણ કે તમે જેટલું શીખો એટલું ઓછું છે ઇન્ટરનેટ પર ઘણું બધું અવેલેબલ છે, અને ઇન્ટરનેટ પર શીખવાની વાત આવે તો જે ખોટી માહિતી છે, એના થી દૂર રહેવું જોઈએ.
હા એ તો તમે સાચું કીધું ને વિદ્યાર્થીના જીવનમાં મહેનતનું પણ એટલું જ મહત્વ છે. કે સફળતાનો આપણે કોઈ શોર્ટકટ નથી હોતો તો મહેનત જ છે, જે આપડે કરવી જોએ કારણ કે મહેનતથી આપણે સ મહેનત આપણને આમ સફળતા પાવે છે, આપડે પડે જો ને થઈએ તો નિષ્ફળ માથી આપ નિષ્ફળ નિષ્ફળતા માંથી આપણને શીખવતું હોય છે. અને આપણામાં આત્મવિશ્વાસનો પણ વધારો કરતો હોય છે. અને જોડે શિક્ષકો અને માતા પિતાનું પન અ સંપૂર્ણ યોગ્ય સ્થાન હોય છે, કે શિક્ષકો આ આપણને જ્ઞાન આપે છે, જ્યારે માતા-પિતા આપણને જીવનના સંસ્કારો આપતા હોય છે. એટલે વિદ્યાર્થી એ બંને નો આદર કરવો જોઈએ. અન આજે તો ટેકનોલોજી વિદ્યાર્થીઓમાં પણ ખુબ ઉ પયોગી બની જ ગઈ છે, કે તમે જુઓ તો એના ફાયદા જોઈએ તો કે તમે કીધું એમ ઓનલાઈન શિક ક્ષણ ડિજિટલ પુસ્તકો નવી માહિતી આપણને સરળતાથી મળી રહેતી હોય છે. પરંતુ સામે જોઈએ તો મોબાઈલનું વ્યસન સોશિયલ મીડિયા પર વધુ સમય અને ધ્યાન ભંગ થવું આથી ટેકનોલોજીનો આપણે સંત અ સંતુલન સંતુલિત રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા સાચી વાત છે. સારું સારું ચલો તમારી જોડે આ વિષય પર ચર્ચા કરીને ખુબ જ્ઞાનની વાતો મળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
હા.